ઓ ભાઈ જય શ્રી ક્રિષ્ન, કેમ છો તમે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
હા, હું પણ મજામાં છું અને હમણાં તો વેકેશન ચાલી રહ્યું છે એટલે ઘરે છું અને મને તમારા સાથે એ વાતચીત કરવા માટે ફોન કર્યો આપડે જે ગુજરાતી ખાવાની અને વાનગીનો વિશે ખૂબ બધા જગ્યા પ્રચલિત છે કારણ કે ગુજરાતીનું ખાવાનું તમે જાણો છો તો નાસ્તોમાં તો એવો જલેબી ફાફડા, ઢોકળા, પારા એટલે કે મોસ્ટલી ઠેપલા એ આપડા ગુજરાતીઓનું નાસ્તામાં ખૂબ પ્રચલિત છે અને આપડા ઘર બાજુ કે પછી આપડા બધા બને જ છે અને આપડા જે ગુજરાતી બધી વાનગીઓ છે તે વિદેશોમાં પણ મેં તો જોયું છ તેકે બધા લોકો ખાય છે અને એ લોકોને પણ ખૂબ ગમે છે અને આ જે વાનગી બનાવામાં છે આપણા ગુજરાતી વાનગીઓ ત ખૂબ ખૂબ સારી લાગે છે અને ખૂબ બધાને ગમે પણ છે મારા ઘરે પણ મોસ્ટલી હવે તો અહ જે વી માં ઘણા બધા દિવસો આવે છે જેમ કે સોમવારથી લઈને શનિવાર સુધી તેમાં તો અમારા ઘરે અલગ અલગ પ્રકારના નાસ્તા બને છે અને મોસ્ટલી અમારા ઘરે તો જે રવિવારનો દિવસ હોય છે ત્યારે તો તમે જાણો છો કે આપદાંતબધા ઘરના બધા સદસ્યો મોસ્ટલી બધાની જોબ કરતા તે લોકોની રજા હોય છે એટલે ત્યારે અમે પ્લાન બનાવીએ છીએ કે જલેબી ફાફડા અમે ઘરે જ બનાવીએ છીએ અને ખૂબ મજા કરીએ છીએ અને એ નાસ્તો કરીને આ આખો દિવસ અને જે સવારના અગિયાર બાર વાગ્યા અમે નાસ્તો કરીએ છીએ અને ચાાય પીને મજા કરીએ છીએ અને બાકી બીજા વીકના બીજા દિવસોમાં તો થેપલા છે ઢોકળા છે, ખમણ છે, કચોરી છે, એવું બધું બનાવીએ છે ને ખૂબ મજા કરીએ છે અને આવી બધી ગુજરાતી ખાનગીઓને આપડે આપડે ખાવું જ જોઈએ અને આ બધી વસ્તુ આપડે ઘરે બનાવું જ જોઈએ તો આપડા માટે ખૂબ સારું છે એટલે કે મારે તો એજ કેવું છે બાકી તમને ગુજરાતી બસ્તા જે વાનગીઓ છે તેમાં તમે નાસ્તામાં કે પછી તમે બપોરે કે પછી તમે ડિનરમાં તમને કેવું ગમે છે અને કયા પ્રકારના તમે ગુજરાતી વાનગી ખાવ છો?
ગુજરાતી વાનગીમાં તો આપડે વલસાડમાં સૌથી ફેમસ છે ઉંબાળિયું. ઉંબાળિયું તે લોકો દૂર દૂરથી ખાવા આવે છે અને ખૂબ પ્રખ્યાત છે ઉંબાળિયું વસ્તુ છે પાપડી થી બને પાપડી બટેકા પછી જાત જાતના બીટ અંદર જે જે મકાઈ જેને જે ગમતું એ રીતે લાખે છે અને એક માટલામાં એને મૂકીને એના પર લાકડા મૂકીને એને સળગાવે છે અને તે રીતે એને પકાવવામાં આવે છે અને ત્યાર બાદ તેને ખાવામાં આવે છે ઉંબાળિયુને આપડે રોટલા સાથે પણ ખાઈ શકીએ છે અને એની સાથે લીલી ચટણી આવે છે જે ચટણી વગર ઉંબાળિયુ અધુરું કહેવાય. જે તમે કોઈ વાર ઉંબળયું ખાધેલું અને ખાધેલું હોય તો ક્યાંનું ખાધેલું તે જરાક જણાવો?
હા ભાઈ મેં ખાધેલું ને મેં તો તમે જાણું છો કે હું ઘર જ ખાઉં એટલે ઘરે જ અમારા ઘરને બધી જે વાનગી બનાવવામાં આવે છે તે મોસ્ટલી ઘરે જ બનાવવામાં આવે છે એમ કારણ કે ઉંબાડ્યું પણ મને અમારા ઘરના લોકોને ખૂબ ભાવે છે અને ઉંબાડ્યું અમે ઘરે જ બનાવી નાખીએ છીએ અમે બહારનું ખાવાનું ખૂબ ઓછું કરીએ છીએ કારણ કે બહારનું ખાવાથી તમે જાણો છો કે આપણને ઘણા બધા પ્રકારની બીમારીઓ થઈ જાય છે કારણ કે તમે જાણો છો કે બહારનું ખાવાથી આપણને ઘણા બધા પ્રકારની બીમારીઓમાં તમે જાણો છો કે બધા ફાસ્ટ ફૂડ છે તે આપણને જે આપડે ખાઈએ તો પછી એના લીધે આપણને ઘણા બધા પ્રકારની એસિડિટી ડી હાઈડ્રેશન એવું બધું થઈ જાય છે એટલે કે આપડે જે વસ્તુ આપડે ઘરે બનાવી શકીએ તે આપડે ઘરે બનાવી જ જોઈએ કારણ કે આવા બધા પ્રકારના આવા રોગો થઈ જાય છે જેના કાર કે આપણે દૂર રહેવું ખૂબ જરૂરી છે અને તમે જે કીધું ઉંબાડીયુ ઉંબાડીયુ તો તમે જાણો ગુજરા ઈ ટુ ગુજરાટી ગુજરાતમાં ગુજરાતીઓનું કેટલું ફેમસ એવું વાનગી છે અને એમાં તમે જાણો છો પાપડી પછી કોન છે શક્કરિયા છે કે પછી મકાઈ છે ઘણા બધા પ્રકારના આપડે વાનગીઓ નાખીએ છીએ અને મોસ્ટલી આપણે એને માટલુંમાં બનાવવામાં આવે છે અને અમુક લોકો તો કુકરમાં પણ બનાવે છ છે પણ મેં તો જોયું છે કારણ કે તેમાં તો બાફીને એ લોકો બનાવવામાં આવે છે અને કુકરમાં બનાવેલું પણ ખૂબ સારું એવું લાગે છે અને એ વાનગી તો આખા ગુજરાતમાં ખૂબ ફેમસ છે અને ઘણા બધા જગ્યાએ તો એ બધા લોકો વેચે પણ છે કારણ કે એની જે કિંમત પણ ખૂબ ઓછી જાય છે અને ઘણા બધા લોકો ખાય પણ છે અને બધા મજા પણ લે છે ને બાકી તો તમે જાણો છો કે આપડા ગુજરાતીઓમાં તો લગ્ન સિઝનમાં તમે જાણો છો કે ગામડામાં મોસ્ટલી તમે જાણો છો જે વાનગી બનાવવામાં છે જેમકે દાળભટ છે દાળભટ હોય છે કે શાક હોય છે પૂરી હોય છે અને જે તે શાકમાં રીંગણ બટાકાનું જે શાકમાં એ લોકો મોસ્ટલી બનાવે છે ગામમાં જે લગન સીઝનમાં બધાને હોય છે તે કેટલું સારું લાગે છે અને દાળભાત તો ખૂબ પ્રસિદ્ધ હોય છે ગામડાના જે સીઝન ગામડાઓમાં જે લગ્ન કરવામાં આવે છે જેના એના લોકો ગયા ઓ રમ વાનગી હોય જ છે અને ઘણા બધા લોક લોકો જેમ કે મોટા મોટા લોકો પણ એ જે ગામના એટલે ગામડામાં જે લગન હોય છે ત્યાં લોકો મોસ્ટલી આવે છે અને ખાય છે કારણ કે જે દાળભત લાગે છે તે અલગ જ હોય છે કારણ કે જે ગામમાં બનાવવામાં આવે છે તે આપડા મોટા મોટા જે લગન મોટા મોટા લોકોના જે લગ્ન હોય છે ત્યાં તો અલગ જ લાગે છે. પરંતુ આપણા ઘરે જો આપણા ઘરે કે પછી આપણા ગામડાઓમાં એ રીતે બનાવવામાં આવે તો કંઈ અલગ જ લાગે છે કારણ કે આપણા ગામના લોકોને પણ દાળભાત ખૂબ ફેમસ હોય છે અને દાળભાત મોસ્ટલી વન ટાઈમ તો એ લોકો બનાવે જ છે કારણ કે ગામમાં અને અમારા આજુબાજુ લોકોને તો આ દાળભાત ખૂબ ભાવે. શું તમારા બાજુ દાળભાત બધાને ભાવે છે કે પછી બોવ ઓછું બનાવે છે
હા ભાઈ અમારા બા જો દાળભાત તો લોકોને ભાવે છે પણ તમને તો ખબર છે ગુજરાતીમાં સૌથી વધારે ફેમસ હોય તો ખીચડી કારણ કે ખીચડી બને જ રીતે છે કે લોકોને ખાવામાં ખૂબ ગમે છે અને ખીચડીમાં વપરાતો સામાન છે ઘી સાથે પીરસવામાં આવે છે અને ચોખાના મગની ખીચડી બનાવામાં આવે છે જે ગુજરાતી લોકો ખૂબ પ્રિય કરે છે એક પેટ માટે ખૂબ હળવી હોય છે કારણ કે આપડણે જયારે બીમાર પડીએ છીએ ત્યારે ડોક્ટર પણ આપણાને સલાહ આપે છે કે તમે ખીચડી જ ખાજો કારણ કે ખીચડી ખોરાક હલકો હોય છે અને ગુજરાતી ભોજનમાં તો ઊંધયું દાળ ઢોકળી સેવ ટામેટા નું શાક ગુજરાતી કઢી આ બધું ખુબ ફેમસ છે ઊંધિયું જે આપડે લગન સિઝનમાં પણ બનાવવામાં આવે છે અને ખુબ લોકો ખાય છે અને તે જમે કીધું કે જે રીતે તમે નાસ્તામાં શું શું ખાવામાં કરો છો નાસ્તામાં અમે ઢોકળા ખાંડવી ફાફડા અને જલેબી હાંડવો વગેરે ખાવામાં પસંદ કરીએ છીએ અને ખાંડવી તે ચણાના લોટની બનવામાં આવે છે જેમાં દહીંના મિશ્રણ થી બનતી હોય છે તે પાતળી સોફ્ટ અને લપેટથી શકાય તે રીતે તેને બનાવવામાં આવે અને મીઠાઈમાં તો તમને ખબર જ છે કે ગુજરાતીઓ સુખડી બાસુંદી મોહનથાળ મોહનથાળ આપણા ગુજરાતી લોકો લગ્નમાં ખૂબ એનો ઉપયોગ કરે છે લોકો ખૂબ પેટ ભરીને ખાય છે અને ખૂબ સારી હોય છે તમે કોઈ દિવસ મોહનથાળ ખાધેલી મોહનથાળ બેસન ઘી અને ખાંડની બનેલી હોય છે
હા ભાઈ એટલે કે તમે જે વાનગી કીધી મોહનથાળ એતો આમાં જે અમારા ગામડામાં લગ્ન કરવામાં આવે છે ત્યાં તો એ મીઠાઈ અને એ તો હોય જ છે કારણ કે વાનગી ખૂબ સારી અને ખૂબ પ્રસિદ્ધ છે અને બાકી તેજ કેવું છે કે આપડણે જેટલું આપડે ઘરનું ખાસુ તેટલું એટલું આપણા માટે સારું છે તમે જે કીધું કે આપણે જે ગુજરાતની બધી વાનગીઓ હોય છે જેમ કે મોસ્ટલી આપણા ગુજરાતમાં તો વડાપાવ તો ફેમસ નથી પરંતુ વડાપાવ તો મુંબઈના ઘણા બધા ફેમસ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ એ ઘણી બધી પ્રકારની વાનગી છે જેમકે તમને કીધું કે ઢોકળા છે ખમણ છે ખાંડવી છે ભાઈ લોચો છે તમે લોચો પણ તમે જાણતા હતા તો ખૂબ ફેમસ હોય છે અને સુરતીનો લોચો તો ખૂબ ફેમસ હોય જ છે કારણ કે હું સુરત જ્યારે ગયેલો હતો ત્યારે અં લોચો તો ખાવઉં જ છું કારણ કે લોચોમાં એટલે કે સુરતીનો લોચો તો ખૂબ ફેમસ હોય છે અને ઘણા બધા આગેથી લોકો ખાવા આવે છે અને મને પણ ખૂબ ગમે છે એટલે મોસ્ટલી ત્યારે હું બહારનું ખાઉં છું પરંતુ લોચો પણ અમારા ઘરે પણ બનાવવામાં આવે છે કારણ કે લોચોની જે રેસીપી હોય છે તે તો ખૂબ ઇઝી છે અને એકદમ આપણને આવી જાય તેવી જ છે એમ એટલે કે મને લોચો પણ ખૂબ ભાવે છે અને નાસ્તોમાં તો તમારા ગુજરાતની કંઈ વાટ જ નથી એમ નાસ્તા તો અલગ અલગ પ્રકારના બને છે અને સુરતી અમાં તમે જાણો છો કે નાસ્તા અલગ પ્રકારના બનાવી જ દેવામાં આવે છે અને કઈ વસ્તુ માટે કઈ વસ્તુ બનાવી જ દઈએ છ છે કારણ કે આપણેમણા તો ખુબ એવું ફેમસ તરીકે લોડસ ચીપ્સ તરીકે પણ તમે જાણો છો કે બધા જગ્યા ખૂબ ફેમસ છે જે આપણે ચીપ્સ વાળ કેટલા લઈએ છી છે તેમાં બધ પ્રકારની વાનગી નાખવામાં આવે છે ઘણા બધા પ્રકારના પદાર્થ યુઝ કરવામાં આવે છે કાના બટાકા પછી ચીઝને એવું બધું એ લોકો બધું યુઝ કરે છે અને પછી એ લોકો આપણને સવ કરીને આપે છે એટલે આપણે જે વાનગી હોય છે તેના પરથી ક અલગ જ બના બનાવી દેવામાં આવે છે એ ગુજરાતીઓનો ન મગજ પણ અલગ હોય છે અને બધાને કેવી રીતે ભાવે છે તે પણ એ તરીકે એ લોકો મનાવામાં આવે છે બાકી તો જ છે કે આપણે ગુજરાતીની બધી વાનગીઓની આપણે મુલાકાત લેવી જોઈએ અને આપણેે ખાવું જોઈએ કાર કેમે જે કીધું કેેવ શા કે પછી ઊ પૂરી કે પછી દાળ ભાત છે પછી રીંગણા બટાકાનું શાક પછી રસગુલ્લા એવું બધા ઘણા બધા પ્રકારની વાનગી છે તે આપણે ખાવું જ જોઈએ અને ગુજરાતી થાળીઓ આપણને ઘણી બધી હોટલમાં મળી પણ જાય છે અને આપણે હેલ્થ માટે સારું પણ કહેવાય કારણ કે આપણે જે બધા પ્રકારના જે તમે જાણો છો કે બહારનું આપણે ખાવું ટાળવું જોઈએ કારણ કે જે મંચુરિયન છે નૂડલ્સ છે કે બહારની ફાસ્ટ ફૂડ છે તે આપણે નહીં ખાવું જોઈએ કારણ કે આવી જે ગુજરાતી વાનગીઓને આપણે ખાવું જોઈએ કારણ જેના લીધે આપણું શરીર પણ સારું રહે અને આપણને આવ કોઈપણ પ્રકારની કે પછી પેટમાં દુખાવો કે પછી કે આ ડીહાઈડ્રેશન એવું નહી થાય બાકી તમારે શું કેવું છે તમે બહાર ન ખાવ છો કે પછી ઘરનું જ ખાવ છો
નાબ તો ખાં છું પણ હું શું ખાઉં છું વધારે પડતું તો ઘરનું જ ખાઉં છું અને તેમાં ગુજરાતી કઢી હોય તો મજા આવી જાય ગુજરાતી કઢીમાં ચ ચણાનો લોટ અને મસાલા થી બનતી આ કઢી પંજાબી કઢી કરતા પણ સ્વાદિષ્ટ હોય છે અને હળવી હોય છે કડી સફેદ અને સ્વાદમાં ખાટી મીઠી હોય છે અને તમને ખબર છે કે બાસુંદી બાસુંદી એક ગુજરાતીનો સૌથી- ફેમસ મીઠાઈમાં સ્વીટ કેટ ચાલે, એ બાસુંડી આપડે દૂધને ઉકાળીને ગટ બનાવીને, તેમાં ડ્રાયફ્રૂટ અને કેસર નાખી ને બનાવવામાં આવે છે અને આ ખૂબ સ્વાદિષ્ટ હોય છે બાસુંડી લોકો લગ્ન પ્રસંગમાં પણ રાખે છે જેથી કરીને લોકોને ખાયા ખાવાનું ખાયા બાદ બાસુંડીની આમ મીઠાઈ અનુભવે છે તમે કોઈ દિવસ બાસુંડી ખા તો પછી આપણે શેવ ટામેકાાનું શાક કેવું કઈ ખાધેલું છે?
હા ભાઈ ખાધેલુંને વાસુ તો તમે જાણો છો કે ખૂબ દૂધમાંથી બનાવવામાં આવે છે, અને એ ઘણા બધા પ્રકારના ઇન્ગ્રીડિયન્ટ લખવામાં આવે છે, એટલે કે કાજુ બદામ કેસર એવું બધું લખવામાં આવે છે અને એને અલગ રીતે બનાવવામાં આવે છે અને મેં પણ મારા ઘરે પણ બનાવવામાં આવે છે. અને સેવામાંનું શાક તો અમારા અઠવાડિયામાં એક વાર તો હોય જ છે કારણ કે અમારા ઘર અમારા ઘર જે બધા લોકો રહે છે તેમને ખુબ ભાવે છે કારણ કે સેવટામાં ન શાક તો ખૂબ પ્રચલિત છે, અને ખુબ બધી જગ્યાએ મળી જ રહે છે, ગુજરાતી થાળીઓમાં અને બધાને ખુબ ભાવે પણ છે, એટલે કે આપણે ગુજરાતી થાળીઓમાં તો મોસ્ટલી તમે કીધું કે છાસ પણ ખૂબ ફેમસ હોય છે કારણ કે ગુજરાતી આપણે ખાવા જઈએ હોટલોમાં તો છાસ તો ત્યાં આપે જ છે, અને છાસ વગર તો કશું ચાલી જ ન શકે એમને મને પણ ખૂબ છાસ ઉભ આવે છે, અને મારા ઘરે પણ આવું બધું વાનગી બનાવવામાં આવે છે. એટલે કે આપણે બધા ગુજરાતી હવે જે બધી રેસીપી છે કે પછી ગુજરાતી વાનગીઓ છે, નાસ્તાઓમાં બધું શું બનાવવામાં આવે છે તેમાં પણ તમે તમે મને સારી રીતે સમજાવ્યું બધી વાતચીત કરી અને મને માહિતી આપી કે આપણે ગુજરાતીમાં ઘણા કયા પ્રકારના ફેમસ બધા, વાનગીઓ છે. તેના વિશે મને જણાવ્યું સારો ટોપ મળએ પાછા આપ ઘણા બધા પ્રકાર ગુજરાતી બધીડીશ છે તેના વિશે આપણે રૂબરૂ, અને આપણે સાથે મળીશ ખાશું.
હા ભાઈ ચોક્કસ ખાકરા અને ઢોકળા જ્યારે ખાશું.